હલો.
હલો.
હાં.
મઝામાં છો?
મઝામાં તમારો કોલ લાગ્યો, મારો લાગતો નઈ હોતો કોલ.
હં આ તો હાયથી લગાડી જોયો દેખે તો લાગી ગયો. મેસ હં મેસેજ દેખ્યો નતો મારો તઈ તેને લાગે રો એવો
હલો.
હલો બોલ.
હાં હાં
તઈથી કેમ નહી લાગતો?
નથી ખબર અમને. હમ્મ. મેં ક અ ત્રણ ચાર વખત ટ્રાય કયરી પણ નથી લાગ્યું.
એવુ કે
હમ્મ. હલો.
આજે આપણ બાળકોના
જાને કેવું રેવું જોયે
કયા ટોપિક પર તમારે ડિસ્કસ કરવું છે? હાં.
આજ મને લાગ્યું કે ઇન્દોર
આઉટડોર ગેમ.
હાં આઉટડોર ગેમ વિશે વાતે વાત કરવી જોઈએ.
હાં હાં.
આજકાલ બાલકોને મોટા ભાગે
મોબાઈલના જ વ્ય વ્યસ્ત રહે છે.
વ્યસ્ત રહે છે સાચી વાત છે.
પહેલાના સમયે બાલકો રોજ બહાર રમતા હતા. અને આજે તો આ સમયમાં તો બ સ જરાક સ્કૂલમાં શું જઈ આયા. પછી મોબાઈલ જોઈ.
મોબાઈલમાં જ જાને રમવાનું એવું એ થઈ ગયું છે. તેમને,
સાચી વાત છે.
હોમ હા હોમવર્ક કરવાને જાને મોબાઈલ માં આવે છે. એમ કરીને આપની પાસેથી મોબાઈલ માંગ છે. અને પછી અમરખના નામ કરીને લય લે આપના કરીને
હમમ
ગેમ હ ગેમ જાને રમીએ નહી તો પર રીલ્સ વગેરે એવા દેખા કર્યું.
હમમ એક્ટિવિટી કશું રહી નથી. એના માટે
હા આ
પેલે કેવા રમતા હતા. આપના માજે ટાઈમને
હ
ક્રિકેટ
હમમ કબડ્ડી સાચી વાત છે.
આપને આખડે લુડો કેરમ
ઘણી બધી એમ, એટલે આપડે પથથર થી બી રમ હતા ચચુંકા થી રમતા હતા. હા આ પછી જ પેલા માર્બલ્સ આવે. એનાથી પણ રમાતું હતું. હવે એ બધું વસ્તુ જ નથી એમ, અવે એક બંધ દિવાલની અંદર ખાલી આપણને એક મોબાઈલ મલવુ જોઈએ. તો એમાં જ બધી ગેમ કવર હોય છે. એમ,
બરાબર સાચી વાત
હા વો ફોન આયા સારું હમ્મ
જેને થોડો તરી સમયની કામ મળવું જોઈએ. એને પણ
હમમ બરાબર છે.
તે પણ ઓફિસ જવું એમ તેમ સાધ્યા કાય જ પય પછી ઘર આવવાનું આપણ બી.
હમમ તો પણ હમણાં ઘણું બધું આપણા અહિયાં પણ નીકળ્યું છે. ગેમ ઝોન, કે તે આઉટડોર માં છોકરાઓને લઈ જવાય છે. કે ત્યાં એ લોકો પર રમી શકે એમ મોબાઈલ ની બહારની દુનિયા પણ આપડે એમને બતાવું જોઈએ. ગોલુ તુમ્હે હમ હા બરાબર
હમ્મ. એક્ટિવ બને છે લોકો વધારે પડતી અ હા વધારે પડતી એક્ટિવ બને છે અને બધું નવું નવું જાણવા માટે ઉત્સુકતા રહે છે.
ઉત્સુકતા રહે છે. બરોબર.
તો એવું થાય છે ને કે એક જ જગ્યા ઉપર પોતાના માઇન્ડ પ્રમાણે જ ચલાવે છે હે આજે બે બે જગ્યા ઉપર લોકો રમે છે તો વાતચીત થાય છે આગળ વધવાનું એ લીડરશીપ આવે છે એ લોકોમાં.
હા.
હમ્મ. ઘણું બધું શીખી શકે છે આજના જમાનામાં છોકરાઓ પણ.
નાપને કેવુંઆવું જરાક જ સ્કૂલ માંથી આવે કે આપણ બી સમય નથી આપતા એ ને.
અભ્યાસ ક અભ્યાસ કરીને એને પછી અને ને થોડો સમય એને રમવા માટે આપવું જોઈએ. એક તાસ, હમ્મ.
એવું પિકનિક ફેમિલીએ બી એરેન્જ કરવું જોઈએ કે ત્યાં મોબાઈલ ને એવોઈડ કરીને જે બી હોય એ જ બહારજ જ બધાએ જ રમવાનું કમ્પલસરી રમવાનું તો પછી આ આપરે એક એક કદમ આપણે ઉઠાવી શકીએ છે આ તું માટે, આઉટડોર માટે જો તમે ત્યાં રૂલ્સ ની જાણકારી થાય છે હવે. કેરમ રમે છે, તો કેરમમાં શું રૂલ્સ હોય છે. નવી નવી જાણકારી મળે છે. એટલા સમય માટે એ લોકો મોબાઈલ થી દૂર રહે છે.
એટલું હાલો.
હાલો.
હા, બોલોને. આ આવી જતી મહેસૂસ ન કરલી મને. આવી જાતી હા. આઉટડોર ગેમમાં ક્રિકેટ રમાડી શકાય. બેડમિન્ટન છે એય રમાડી શકાય.
પેલે ના આપના સમયમાં કેવું હતું કે સંજાકાળ પડી. કે પછી ચલો જાને ભાઈ બેન. એવા આજુબાજુ ના બધા મળી ને, ઈ કબડ્ડી રમતા હતા.
હમ
ખો ખો વગે
હમ એ કરતા બી સાથે બધા મલીને આખું ગ્રુપ મલીને પાસવર્ડ બી પાસ પછી, અંતાક્ક્ષરી એવી બધી ગેમ પણ રમતા હતા એવું નથી હા. હ ઘણી બધી ગેમ્સ હતી કે રમાય જ છે.
હા.
હમ મોબાઈલ એક બંધક હા હ મોબાઈલ બંધક રાખ્યું છે, એક આપે બસ કોઈ સાથે કઈ કનેક્ટમાં નથી રેવાતું બસ આપ આપણે ભલાને આપડો મોબાઈલ ભલો.
સાચી વાત છે.
એટલે કેવા બધા ભાઈ બહેન.
સાથે.
હા. સાચી વાત છે. હમ એ કે, નીચે હમ હ હ અને જે બી હોય તે અ ભલે તડકો હોય કે ગમે, તે હોય પણ, તો પણ રમવામાં એટલા બધા મસગૂલ હોય છે કે રમે જ છે આઉટડોર. આઉટડોર ગેમ્સ એવી જ હોય છે કે તેમાં આપણને રુલ્સ ખબર. પડે છે, ડિસિપ્લિન ખબર પડે છે, કેવી લાઈનમાં એક સરખું જવાનું છે. એ બધી જ રીતે આઉટડોરમાં આપણને આઈડિયા આવે જ છે એમ.
બરાબર.
હમ પાણી છે ને
સાચી વાત હૈ.
હમ. હમ. ઈન્ડોર ગેમ બી ચલો ઘણી બધી છે ઈન્ડોર ગેમમાં બી રમી શકીએ બધા. પણ હવે પછી એ એક લિમિટેશન થઈ જાય છે. કે જે આપડે બહારનું વાતાવરણ હા ઇન્ડોર એટલે કેરમ થઈ ગયું, લુડો થઈ ગયું. હા એ બધું થઈ ગયું તો એમાં પણ રમી તો શકીયે છે. હા પણ અ મારા મત પ્રમાણે, અ બધાએ જ બહાર રમવું જોઈએ એમ કે જે કુદરત નું જે બહારની સાઈડ જે આઉટડોર હોય છે એ બધ ધાનો અનુભવ લેવુ જોઈએ એમ.
બરાબર.
હમ્મ.
ચલ સરસ વાત થઈ આજે.
હા. સારું સારું. થેન્ક યુ.